હા બોલ
હેલો
હા બોલો સાહેબ
કેમ છો
અ મજામાં
જમી લીધું ભાઈ બંધ
હા તમે જમી લીધું
ઓ ભાઈ જમી લીઘુ બુજુ કો
એવ શકતી છે.
શુકરીયુ આજે
કશું ક્યું નહી આયા જમીને આયા રસ્તામાં રસ્તા માયા રસ્તા હા
શું કો આજ નો દાડો કેવો રહ્યો
દાડો તો હારો રહ્યો
શું કરો છો તમે
અમે આ પાર્લર ઉપર બેઠા અમારા
તમારે પાર્લર છે એમ
અવે
તો તો સારું કેવાય ધંધો કરયો
ચમ
આ વાતાવરણ બો ઠંડુ હોય એટલે ઠંડા પીણાનું બંધ થઇ ગયું અમને
હમ પૈસા નઈ હોતા
પૈસા ના હોય એટલે વસ્તી આવે ની
તમે શું કરો
અમે હાલ તો કઈ કરતા નથી ઘરે બેઠા છે બેરોજગાર સા
બેરોજગાર સો એમ કોકરોજ જનતા પાર્ટી જોડાઈ જો બેરોજગારો
ના ના એ પાર્ટીમાં ના જોડાવાય
કેમ
ના એ બધું રાજનેતિક આપડને નહી આવડતું
રાજનૈતિકથી દૂર રહો એમતમે
હા રાજનીતિથી દૂર
સારું કેવાય તો
એમાં ખોટું ના પડાય ખોટા વડે કોઈ દખાત હોય ને કેસ બેસ થય એમ ના જવાય
હા એ ખરું
આખા કરિયરનુ બગડે પછી
હા વાત હાચી તમારી એમાં તો રસ હોય જવાય બાકી એમને એમ તો ના જવાય
હા જાવું જ પડે
ના કે એમાં પૈસા આવતી વધારે એમ હોય પોલિટશિયન
હા પૈસા તો ખરા એટલે તો બધી નેતા બણવા મામાંગે છે
હા ગરીબો ને લૂંટવા આપ હોય તો પૈસા ત્યા જવાય પોલીસ સ્ટેશન
હા એટલે પૈસે એટલે તો રાજનીતિ એટલી ખરાબ થઈ ગઈ છે
શું કરવાનું કોવો હવે બધા આપડે ભણેલા ગણેલા જ કોઈ સર પણણ લાવતું હોય નહી
પાઈ તો એ સરપંચ છે પહેલાં આપણે શું કહેવાય પાયર લેવલથી જ સિસ્ટમ ખરાબ છે
હવ આપડે જેમ જેમ જેવું હેડ હોય ને એવું એ ન એ રીતે આપડે હેડ નવું કોઈ કોઈ નવું લાવવા જ નહી માગતું કોઈ જિંદગી
આપડે જે પેટી થી હેડવી આવે છે ને એવુંને એવું ચાલે છે એટલે એને કારણે આ બધું આગળ પસ્ટ સિસ્ટમ થઈ ગઈ છે
ઓમય આ ઓમય મૂક એમ હો ત દહાારું એક
જું
કે પલું ખબર અમુક ગમે તે પોસ્ટ જોતી હોય ને તો આટલું ભણવું કમ્પલસરી જરૂરી છે એનું અલગ થી પટર થતું હોય ને
હ
ઉઠાયને તો હાર
હા એ વાત હા પણ એવું થતું નહી કોય તો એક કોન્સ્ટેબલ બણવા માટે બાર પાસ જુ નેતા બણવા માટે ભણવય તો ચાલે એવું છે
એવું ના થવ દું ભવે એમ તો પોલિટિશિયન થવું હોય તો એને અલગ થી સ્કૂલ હોય એના માટે અલગથી ભણવાનું હોય એ બધું ર રહેતું હોયને તો સારું
હય તો દેશ ચ આખો બદલે દેને
હા એવ તો
એવું નહીિ ને એવું થાવું જરૂરી છે પણ હ થતું નહીિ
એવું થતું હોય ને તો આપડો આખો દેશ જ બદલે જાય
હ થતું હોય તો સારું થતું નહીિ
એ નહ આપડે સરપંચ થી જ ચાલુ કરવું પડે
હ એટલે પાય લો મી સિસ્ટેમ ખરાબ છે. સરપંન જ ગ્રેજુએશન વાળું હોય ને. તો આગળ હારું હેડે.
હમ વાત સાચી તમારી. આપડે તો જોવ સરપંચમાં કે જે આ આપડો ઘરનો હોય એટલે આપડ વૉટ અને આપવાના. બાકી આપડે જીવાન તો કોઈ ભરવાય નહી દેતો આપડો ગમમ તો.
બધું સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે હવે ખોની પરિવાર જોઈ ને પેલું કરે છે.
હમ દરેક ગોમડા માં એવું હો બઉ એવું નઈ કે આપડા ગોમમાં જ.
હા એજ કર.
કે આ બધું પરિવાર જોવેએ અને રિલેશન પોતાના જોવે.
હ બરાબર છે.
શું કો બીજું શોંતી.
હવ શોંતિ જોને. મોણસો આવી રહ્યા છે તમારા બાજુ.
હા.
બખાળો ના કરી તો હારું છે.
હમ હ. કોબી શાંવંતિ?
હોવ શોંતી.
અવા નવાજ હોય અવાજ આવે વધારે નો પડતો.
એવું છે.
હમ.
અ મારે તો નહી આવતો કોઈ હાલ.
હોવે એમ.
હમ તમારે કોક ભૂકપ ભૂકપ આયો લાગે છે વાવાઝોડું આવ્યું છે.
ના ના અવાજ ઉડે જવું નહી આ તો વધારે નત નો અવાજ આવે.
એવું છે.
હહ.
કેવું કહો વરસાદ પોણી કેવું છે તમારે.
અમારે તો વરસાદ નું આ થોડો થોડું ઝાપટું આવ્યું હતું.
હમ.
થોડો થોડો પવન હતો થોડો થોડો વાયરો હતો. બાકી કોઈ ધોધમાર એવો વરસાદ નોતો.
એવું એમ.
હ હ.
અમારે હમણાંથી તો કોઈ આવતું જ નહી વરસાદ બરસાદ થતો જ નહીં.
કો બીજું શોંતી.
હ હાલ તો શોંતી સે હવે આગળ જઈ શું થાય ખરી ખબર.
આગળ હારું જ રહે ભઈ ભગવાન ઉપર વિશ્વાસ રાખો.
વિશ્વાસ તો રાખશ પણ હવે. શુંકો હાલ પાર્લર બેઠા છો તમે.
હા પાર્લર બેઠા તમે ચો બેઠા.
અમે તો અમાર ગામની પંચાયત છે એ બાજુ બેઠા.
બરાબર.
એકલા બેઠા તા પાર્લર બીજું કોઈ હોય છે રાતે.
ના કોઈ હોતું નહી આ ટાઈમે તો કોન હોય.
કેટલા વાગ્યા બી ચાલુ રાખો.
બસ દસ અગિયાર બાર વાગ્યા હુધી જેવો ટાઈમ.
ઓહોહહ એટલું મોડું એમ.
હોવ અમારા બધા ભાઈ બંધો નવરા હોય ઈ બેસવા આવે બધા.
તો તો હારું કહેવાય હું ગરાક પાછો નહોતતો આવતો હોય તો.
ના ના ઘરાક તોઈ પાસે જ નહી જવાના અમે દુકાનમાં દરેક માલ રાખો કોઈ પણ એવું નં ક આ વસ્તુ નહી રાખવાની
એવું ટોટલ કરિયાણાની વસ્તુ રાખતા છો ને
હા હા કરિયાનું કરિયાનું જ નહી
તો તમે કતા પાર્લર છે એટલે પ્લરમાં કરી આનું બધું ભેગું છે ને
હા એટલે આખો સ્ટોર જેવું હ
અચ્છા તો તો સારું કેહેવાય બધું રાખતા હોય તો ગામડામાં જ દુકાન છે.
હા ગામડામાં જ અમારા ગામના અંદર જ
હા ગામ તો સારું ગામડામાં બું કરી બધું મળતુંમક ગામ તો નઈ મળતું સિટી જવું પડે
એટલે અમારા ગમે ને
હમ
બઉુ થોડું આગળ વધતું હ એટલે બધું સીટી બીટી ફરવા વાળું એટલે દરેક વસ્તુ રાખવું જ પડે
હ એ હાચી વાત
હવે તો બધા હાલ તો મોબાઈલ આવી જાય એટલે ન નવું જોુવું અંદર એટલે એ વસ્તુ માગવાનું છે.
તમારું ગમ ગામડું મોટું છે લાગે
અમાર ગામડું મોટું આમ વસ્તી વધારે પણ અમારા ગામમાં કોઈ નઈ તો બે ખેતરમાં જ રેમ એવું
હા એટલે મું ગામમાં ક ખેતર મળામ ગામડું મૂડીશ હ
ગામ ન બહુ મોટું અમારે પોસ હજાર જેવું વોટિંગ એ
ઓ એટલી બધી વસ્તી છેમ ને
હા એ તો અઢાર વર્ષું ઉપ જેને એવી રીતે જ ગણતરી છે બાકી આમ તો શુક્રમ બુકરો ઘણા હોય છે એમ
આ મારગું હમણાંને તો નેટ હજાર હજાર પંદરસો વસ્તી નહીં હોતી
નાનુગા મેમ
હ અમારે તો પહાડી વિસ્તારમાં હાવના ન પહાડીમ તો જોવું હોય
હા એ ખરું
પારમ તુને દેના ગામડ હોય
તો ત્યાં રહેવાની મજા આવતી છે.
રહેવાની તો મજા આવે પણ એ ચોમાસામાં મજા આવી જાય પણ કામ બી કેતા વટ બસ કંટાળો
હા એ ખરું
વરસાદ વરસાદ આવતો તો બધું લીલું કમ થાય વરસાદ વરસ તો કશું ના થાય
વરસાદ નહી આવતો
હા પહાડમ તો થોડોક આવે તો પહાડ તો લી લીલા છ થ એટલે બધું પ્રકૃતિ સોળ કળ ખીલી ઉઠે
હા તો એવી જગ્યા રવાની કેટલી મજા આવ
મજા આવે પણ દરરોજ રહેતા દરરોજ રહેતા વલો મૂલ ના ગમતી ખબર તમે કોઈક દિવસ આવો તો તમને ગમે દર દુકાનટાળ જે બી હોય વસ્તુ જોઈને પણ વાતાવરણ ચોખ્ખું મળે હવા બવા.
હેલો.
હા, બોલો બોલો.
અવાજ થોડો કટ થ્યો નહી?
હું, લાગે એવું કોક નેટવર્ક મા પ્રોબ્લેમ હશે, એટલે ઇજીસી
હા એ ખ
પહાડી વિસ્તારમાં રખર લેવા નનેડ ર કપઈાય મારે
વાથ છે
એ લવું થાય
આમ તો પહાડી વિસ્તાર તારમ વાતાવરણ શુદ્ધ મળી દ હવા
હવા તો એકદમ શુદ્ધ શેર જીવું નહી શેરમાં થઠોંન કંપન હોય કોઈ કારખાના હોય એટલે પ્રદૂષિત હવા મળે હોય તેવું બધું કશું નહીં
હા એ હા એ ખર એકદમ ચોખ્ખું
એકદમ ચોખી કોઈ બીમારી નહીં કશું નહીં
હા એ ખરું
ખાવાનું બધું ગામડાનું દેશી હોય બધું પહાડમાં તો નથી ન સારથો એટલે ફળ ફળાથી મળી રહે સારી તાજી સાખ પંજજીમાળીરે તાજી શાકભાજી મળી રહે એટલે કોઈ રોગ બોગ થવાનું ચાન્સ નહીં ઘણું ગામડામાં તો બધું વાસી મળતું હોય એવા શરમાં તો
હા એ એ વાત તમે સાચી કરી હો
હા એટલે બીમારી થવાનું વધારેલું છે
ખોર વા કોઈ બીજું ચું હયાર તમારા ગામડામાં ધંધાપોણી
ધઠંધા પાણી તો ચાલુ જાય રાગે રાગી હમ
તમે શું કરો હાલ
દમમે હાલતો તો ખેતી કરી
ખેતી કરો આમ તમારા પહાડી વિસ્તારમાં કેવું ખેતી થાય
થાય અમારે પહાડી વિસ્તારમાં ચોમાસામાં થાય શિયાળા થાય ઉનાળામાં થડી તકફ પડે પાણી ઓછુંય એટલે
જો તો પોણી ની શું અસર હશે
પાણી જ અસર તોય ને
બોરવેલ નહી થતા હોય નની પહાડ વિસ્તારમાં
થય પણ એ એમાં કેવું હોય કે અ સિત્તેર્યાસી ફૂટ પ પોર્ણ થઈ જાય પણ એક બે વરથી આગંદવાડી પાસે જતું રહેે જો વરસાદ એક બે વાર ાર ના થાયને તો કોણી આવે જની પા
હા એ ખરું
પાડી સામે પથ્થર આવી જાય નેચ નેચે કોુદવા જઈટ પથ્થર આવી ગાય અમારે કોણ સમુદ્ર લેવલથી એક હજાર ફૂટ જેવું છે
બરાબર
પટ લું દશી તો કાણું પલું નહી એટલે આજુબાજુ પહાડથી પણ ઘઉંનું થોડું નં એક ન્યાક જ છે પણ પથ્થર આવી જા હમ પથર આવી જ